હેલો મિત્ર.
હા હલો.
અવાજ આવી રહ્યો છે?
હમ હ.
શું કરે છે?
કઈ ન બેસી.
હા મિત્રો, તો ચાલ હવે આપણેે કઈક ઇન્ટરનેટ વિશે માહિતી મેળવીએ.
હા ચાલો.
તો આપડણે જાણીએ છીએ કે ઇન્ટરનેટ આપણા લાઈફમાં કેટલો ઉપયોગી છે. તો શું તમને શું તમે મને થોડુંક ઇન્ટરનેટ વિશે વધુ માહિતી આપશો?
હા તમને હું ઇન્ટરનેટ વિશે કેવા માંગીશ. કેમ કે આજના સમયમાં જ્યાં જોયું ત્યાં વધુ ને વધુ પડતો ઇન્ટરનેટ નો જ ઉપયોગ થાય છે. કેમ કે જે શાળાઓ હોય છે, જે રોજ ચિતા મતલબ કે ફોનનો ફોન્સમાં પણ. ઘરે બધી જ જગ્યાએ ઇન્ટરનેટ નો વધુ પો ઉપયોગ જોવા મળે છે. કારણ કે આજે આજના સમયમાં ડિજિટલ ચુકવણીઓ. વગેરે વિવિધ એ પણ એ પણ ડિજિટલ જ જોવા મળે છે ઇન્ટરનેટ માધ્યમ દ્વારા જ કરવામાં આવે છે. કારણ કે આજના યુગમાં એ ડિજિટલ યુગ છે. કે ડિજિટલ ડિજિટલ જ થાય છે પણ એમાં એવું છે. કે એ આપણા માટે ફાયદાકારક બીજ છે અને બિનફાયદાકારક બીજ છે. તેમાં ફાયદાકારક એ છે કે આપણા જે દૂધ મતલબ કે નાણાં ચોકવણીના જે વ્યવહાર છે. એ મતલબ કે નજીક નજીક આવવા લાગ્યું છે કેમકે, જ્યાં આપણે જ્યાં આપણેે પૈસા, જ્યાં આપણા પૈસાાની જ્યાં ચુકવણી કરવા હોય છે મતલબ કે એકબીજાને આપ પણ ઈ મોકલવાના હોય છે તે. આજના ઇન્ટેનેટ ના માધ્યમ દ્વારા આપણે એકબીજાને તરત મોકલી શકીએ છીએ. એક ફોનમા, ફોનમાં એપ ડાઉનલોડ કરીને એના દ્વારા આપલે આપડે એકબીજાને મોકલી શકીશે પણ એનો ગેર એના ગેરલા ગેરલાભ ભી છે કારણ કે આપણે એને જ સારી રીતે ઉપયોગ કરીએ. ઇન્ટરનેટને જો આપણે સારી રીતે ઉપયોગ કરીએ છે એ આપણા માટે ફાયદાકારક છે. અને આપણે ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ કરીએ તો એ આપણા માટે ગેરફાયદો બી છે, અને એમાં ઘણા ઘણા એવા અપવાદો પણ આવે છે કે સાયબર ક્રાઈમ કે એવા બધા આવતા હોય છે જેના તેના જેના અગાડી પણ આપણે સાવધાન રહેવું પડતું હોય છે. હવે તમે કહો તમને જે ખબર, જે ઈન્ટરનેટ વિશે માહિતી હોય તે.
હા મિત્ર, તમારે તમે જે કીધું તે વાત તમારી તદ્દન સાચી છે. તમે કીધું જેમ કે ઇન્ટરનેટ આપડા લાઈફમાં ઘણો બધો ઉપયોગી છે. જેમ કે બેંક થી લઈને આપડા પોતાના વપરાશ સુધી રઈને તમામ અ આખા આખા વર્લ્ડમાં ઇન્ટરનેટ ખુબ જ ઉપયોગી છે, જેમ કે આપણેે તમે કીધું જ એ નાણાં ની હેરફેર એ હેરફેરથી ઘરો અ લઈને. એકબીજાને, એકબીજાના વિડીયો કોલ થી લઈને એકબીજાને દૂર દૂર સુધી કઈ પણ વાત હોય કે, કઈ પણ કઈ પણ માહિતી એવી કઈ મેળવાની હોય, તો એકબીજાને ઇન્ટરનેટ દ્વારા થાય છે. અને તમે કીધું કે ગેરફાયદા ભી ઘણા બધા છે, જેમ કે આપણે ઇન્ટરનેટ દ્વારા ઘણા બધા સાયબર ક્રાઈમો આપણને હેક હેક હેક કરતા હોય છે, આપણા કોલ્સ ને હેકિંગ કરતા હોય છે. ઘણા બધા એ આઈ દ્વારા આપણે ગંદી ગંદી તસવીરો બનાવતા હોય છે, એવું તો ઘણા બધા ક્રાઈમો પણ થઈ રહ્યા છે. શુ મિત્ર આવા ક્રાઈમને રોકવા માટે આપણે હજુ ઇન્ટરનેટ ને કઈ રીતે ઉપયોગ કરી કરી શકીએ, ત્યાં વિશે તમે જાણો છો?
એના વિશે તો હું ખાસ નથી જાણતો, પણ જેટલું જાણતો છું એટલું આપડે કેટલુંક હુ મારા તરફથી તમને હું જણાવવા માગુ છું. કે આપડો જે ઇન્ટરનેટ આપડે ઉપયોગ કરતા છીએ તો એ આપણો ફોન. કોઈ પણ એવા ત્રાહિત વ્યક્તિને આપવો જોઈએ નથી કે જે આપડા ફોન દ્વારા એ એનું કાર્ય કરી શકે. ને એવા થોડાક એવા એવી સુરક્ષા સિસ્ટમ પણ આવતી હોય છે, કે જેનું જેમાં આપણે એ લોકોને પૈસા આપીને આપણો ફોન આપણો ફોન કોઈનાથી હેક નહી થાય, એવા એવા એવા ઇન્ટરનેટ ના માધ્યમો પણ આવે છે, પણ એના માટે અલગ જ ચાર્જીિસ લેવામાં આવે છે. એવા ઘણા પ્લેટફોર્મ છે કે જે પૈસા પૈસા લે છે, અને આપણે સુરક્ષાની જાળવણી કરતા હોય. ને આપડે એમ આપણે એટલો બધો પણ ઉપયોગ નહી કરવો જોઈએ, કે જે આપણને સાઇબાન સાઈબર ક્રાઈમનો હિસો હિસ્સો થવા હિસ્સો થઈએ. કેમકે આજના સમયમાં ઘણા એવા સાઈબર ક્રાઈમો થતા હોય છે, જેના કારણે ઘણા લોકો પોતા પો સુસાઈડ પણ કરતા હોય છે, ઘણી તો મે કીધું તેવું. એ એ આઈ જનરેટ કરીને ઘણા એવા ફોટો પણ અપલોડ કરતા હોય છે. કેવું થતું હોય છે, એટલા માટે જ આપણે સાવચેતી. સાવચેતીથી આપણો ફોન ફોન કે ઇન્ટરનેટ ઇન્ટરનેટ માધ્યમ નો ઉપયોગ કરવો જોઈએ. આજના સમયમાં પ્રત્યેક ક્ષેત્રે જોઈએ તો ઈન્ટરનેટનો વધુમાં વધુ પડતો. અભ્યક્ થતો હોય છે.
હા મિત્રો તોારી વાત. તારી વાત તદ્દન સાચી છે, મિત્રો કઈ આવી રીતે બચી શકાય તેવી રીતે બચી શકાય તમે જે કીધું તે એકદમ સાચું છે. ને મારું એવું પણ કેવું તું કે હાલના સમયમાં જે ક્રાઈમો થઈ રહ્યા છે સાઈબર ક્રાઈમો તે બચવા માટે શહેરમાં નવા નવા પોલીસ નવા નવા સરકાર ગવર્મેન્ટ તરફથી આપણને એક હેલ્પલાઈન નંબર પણ આપવામાં આવેલો છે. જેના દ્વારા આપણે ફોન કરીને સાયબરથી. એ સાયબર ક્રાઈમ જે થઈ રહ્યા છે એને આપણે અટકાવી શકીએ એવો પોલીસ. નંબર આપેલો હોય છે. એના પર બી આપણે કોલ કરીને બચી શકીએ છીએ અને તમે કીધું તેનાથી પણ આપણે બચી શકીએ છીએ. ને બીજું એના ફાયદા પણ છે, અને ગેરફાયદા પણ છે ફાયદા તો તમે બહ બધા. કીધા કે હવે. થોડું હજુ વધારે માહિતી આપશો.
હા. હા તમને મેં ઇન્ટરનેટ વિશે કર જે શું મારા પર છે એટલ ત હું કેવા માંગીશ કેમકે હવે શૈક્ષણિક ખેત જોઈએ કે આપણા પ્રોટીન વ્યવહાર મા જોએ આપણને દના દેશમાં આપણા વસ્થા હોય કોઈ સા સંબંધ એ લોકો જોડે પણ વાત કરવાની હોય, તો આપણે આ આજના સમયમાં ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા આપણે વિડીિયો કોલ કે ઓડિયો કોલ પણ કરી શકીએ છ છે. અને આપણા જે આપણા જે શૈક્ષણિક શૈક્ષણિક વ્યવસ્થામાં પણ ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા આપણને ઘણો ઉપયોગી છે. જેમ કે જે આપણને ખબર નહી, પડતી હોય એ પણ આપણે ઇન્ટરનેટ માધ્યમ દ્વારા આપણે તરત સોલ્વ કરી શકીએી અને કઈ પણ એવી. નાણાની હેરફેર વિવ એવા બાકી કે ઘણી એવી માર્કેટિંગ છે જે ઓનલાઈન માધ્યમ દ્વારા થાય છે, જેમકે ઓનલાઈન ના મા્ય દ્વારા ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા આપણે ખરીદ વેચાણ પણ કરી શકીએીએ. હયો. તો હું ઘણા આપણે કાર્યો કરી શકીએ છીએ ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા તેમાં ઘણા એવી ઘણી એવી ઘણી એવી વેબસાાઈટ છે, કે જેમાં આપણે ખરીદ વેચાણ ખરીદી વેચાણ ભી કરી શકી છે ખરીદી ભી કરી શકી છે. એવા ઘણી ઘણી બધી વસ્તુઓ છે. જેમાંથી આપણેે ખરીદી વેચાણ કે પ્રત્યેક કઈ પણ આપણની જરૂર હોય, એ તરત ઇન્ટરનેટ માધ્યમ દ્વારા આપણેે કરી શકી છે. આપણે આપણા દેશમાં નહી, પર પરંતુ અન્ય દેશમાં પણ આપણે ઇન્ટરનેટ માધ્યમ દ્વારા આપણે અન્ય વ વ્યક્તિઓને કોન્ટેક્ટ કરી શકીએ છે અને અન્ય દેશની માહિતીઓ પણ આપણે ઇન્ટરનેટ ના માધ્ય દ્વારા સરળતાથી તરત મેળવી શકીીએ હવે તમે કઈ કેવા માંગો છો.
હા મિત્રો તમે જે કીધું તે તમારી વાત એકદમ સાચી છે. ને મારું એવું કેવું હતું કે આજના સમયમાં તો ઇન્ટરનેટ આપણને ઘણો ખુબજ ઉપયોગી આવી રહ્યો છે પણ તેવી જ રીતે એનો ગેરફાયદો એવી રીતે છે કે હાલના સમયમાં જે આવ આવનારી પીઢી છે એ ઇન્ટરનેટનો એવી રીતે દુરુપયોગ કરી રહ્યા છે કે ઇન્ટરનેટ છોડી શકતા જ નથી જેમકે એ એકવાર હાથમાં ફોન લીધો તો એ ફોનને તે લોકો નાના છોકરાઓ ના જે આવ આવનારી પેઢી તે ફોન છોડી શક શકતી નથી. એટલે ફોન જો એના હાથ માંથી આપણેે લેવા જઈ તો એ જીદ કરી બેઠે છે કે આ હું એ હું કરી લઈશ તે કરી લઈશ. એવું કહીને મોટા લોકોને બીવડાવે છે ને એ લોકોને એવી ફોનની લત લાગી ગયેલી છે કે એ ઇન્ટરનેટ માધ્યમથી જો એટલે ઇન્ટરનેટ માધ્યમમાં એટલે એવું બધા ફસાઈ ગયેલા છે કે એ લોકો નાણ નાનપણથી જ એવી હરકતો કરે છે કે એ બોહ ખરાબ કેવાય જાય ટે તે આવનારી પેઢી માટે એટલે મારું તો એવું કેવું છે કે ઇન્ટરનેટમાં એ એટલે જે ફોન વસ્તુ છે એ મોટા માણસો મોટા વડીલ વ્યક્તિઓએ નાના બાળકોને એના પૂરતુંજ આપવા જોઈએ જેમ એટલે પૂરતા પ્રમાણમાં સમય મર્યાદામાં જ આપવો જોઈએ શું કેવું છે મિત્ર તમારે?
હા મારું પણ એજ કેવું છે કે જે મલો કે નાલા છોકરાને જો આપડે. ઇન્ટરનેટ ન માધ્યમનો ઉપયોગ એના. જેણા એટલા એને જેટલું જરૂર. પ્રમાણમાં હોય, એટલા જ પ્રમાણમાં એને આપવો જોઈએ વધુ. ઉપયોગ તો એને આપવો જોઈએ, નહીં તેમ કારણ કે. આજના સમયમાં નાના-નાના, નાના છોકરાઓ જે હોય છે પણ. મોંઘા-મોંઘા ફોન, ઇન્ટરનેટ નું માધ્યમ. થી વિડીયો ગેમ્સ. હ, રમતા હોય ઇન્ટરનેટ. માધ્યમનો ઉપયોગ કરતા હોય છે, પણ એ લોકો એ લોકો. મોટા લોકોએ એના પેરેન્ટસ લોકોએ એના પર ધ્યાન આપવું જો. વધુ પડતો ઉપયોગ નહીં, પરંતુ એના જરૂરિયાત પ્રમાણે અનુસાર. એણે. ઇન્ટરનેટનો માધ્યમનો ઉપયોગ કરવો, ઉપયોગ કરવા દેવો જોઈએ. કારણ કે આજના સમયમાં ઇન્ટરનેટ માધ્યમ એ આપણને ફાયદાકારક. બી છે, અને ગેરફાયદાકારક બી છે. એનો આપ આપણે સારી રીતે ઉપયોગ કરીએ તો, એ આપણા માટે સારું છે, અને ખરાબ રીતે આપણે એનો ઉપ ઉપયોગ કરીએ તો, આપણા માટે ખરાબ છે.
હા, મિત્રો, તમારી વાત તદ્દન સાચી છે. તો થેન્ક યુ, મિત્ર, તમારું આ જણાવવા માટે આભાર.